હલો કૃષ્ણભાઈ કેમ છો
જય શ્રી કૃષ્ણ ભાઈ તમે કેમ છો તમારા ઘરા બધા કેવા છે?
હા હાલ માટે જોવા જઈએ તો ઘરે બધા સારા છે અને શું છે કે હમણાં જે શિયાળાને ઋતુ ચાલી રહી છે એટલે ઠંડી ઘણી બધી લાગી રહી છે અને ન્યુઝ માટે જે ન્યુઝ ચેનલ છે ટીવી તેના પર અમે જોઈએ છે તો હાલ માટે એવી અમને ખબર મળી રહી છે કે અમારે ત્યાં હવે બરફ પણ પડવાનો છે શું તમારા બાજુ કેવું વાતાવરણ છે અને તમે જ્યાં રહો છો ત્યાં તમને કેવું છે ઠંડીનું પ્રમાણ કેવું છે તમારે ત્યાં તો મેઇન્ટેન રહેતું હશે ને
હા હમણાં તો બરાબર છે પરંતુ ગમે ત્યારે વધી જાય ગમે ત્યારે ઓછી પડી જાય છે કારણ કે આ વાતાવરણ જેટલું બગડી રહ્યું છે એટલે આજકાલના વાતાવરણના હાલના આપણે જાણીએ છીએ કે ખૂબ પ્રદૂષણનાં કારણે આવું બધું થઈ રહ્યું છે એટલે આપણને આવું બધું જોવા મળી રહે છે એટલે કે ગામડામાં પણ એટલું બધું પેલા જે રૂતું બરાબર આવતી હતી કારણ કે આટું ટાઈમ ચોમાસું આટલો ટાઈમ ઉનાળો આટલો ટાઈમ ગરમી એટલે કે આવું થતું શિયાળો આટલુ ટાઈમ હોય અને એટલા બે મહિના ત્રણ મહિના એટલુ બધુ થતું હતું પરંતુ હવે એ પણ બધું બદલાઈ ગયું છે કારણ કે તમે જાણો છો કે અમે તો વરસાદ એટલે કે હમણાં જે સિઝન ચાલી રહી છે અમારો આપણને અનુભવ થાય છે પરંતુ હવે તો ગમે ત્યારે વરસાદ પડી જાય છે ગમે ત્યારે ગરમી ખૂબ પડી જાય છે એવું બધું થયા કરે છે કારણ કે આપણું જેટલું પર્યાવરણ પ્રદુષણ કરશું તેટલું જ આપણને આ બધી અસર જોવા મળશે એટલે કે આપણે જેટલું વધારે સાચવવું જોઈએ અને પર્યાવરણને આપણે આપણે ખૂબ હમણા તો ચોખ્ખું રાખવું જોઈએ કારણ કે આપણે હમણા તો બધું ગમે ગમે ત્યાં ગંદકી કરશું ગમે ત્યાં આપણે ગમે ત્યાં રોગચાળો ફેલાવશું તો પછી શું ફાયદો એટલે કે આપણે પ્રદૂષણ અટકાવવું જોઈએ અને આપણને ઘણા બધા એવા દેશ છેના વિડીસોમાં તમે જાણો છો કે કેટલી બધી સાફ સફાઈ રાખવામાં આવે છે અને આપણા દેશમાં તો ગમે ત્યાં ગંદકી ખૂબ જોવા મળી જાય છે ગમે ત્યાં કચરો ફેંકી દાય છે ગમે ત્યાં ખાઈને બધું એટલે એવું નહીં કરવું જોઈએ કારણ કે આપણા દેશને આપણે ચોકસાઈ બનાવવીું જોઈ અને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે કારણ કે આપણે દેશને આપણે આટલું બધું સારું કરશું તો આપણો દેશ વિકસિત થશે ને આપણા દેશનું નામ ઊંચું જ હશે બાકી તમા મારે તમારા ગામમાં કેવું ચાલી રહ્યું છે હમણાંધા લોકો ગંદકી કેવું છે એટલે કે બધા લોકો સ્વસ્થા જાળ જાળવે છેને
હામ જોવા જઈએ તો બધા લોકો સ્વસ્થા જાળ રહ્યા છે પરંતુ જયારે આગળ હમણાં એક બે મહિના પહેલા કેવું હતું કે લોકો જે સ્વચ્છતા છે તેના પ્રત્યે સબંધ નહીં હતા અને કચરો ગમે ત્યાં ફેંકી દેતા હતા તો મેં એ લોકોને સમજાવ્યું તો એ લોકો માન્યા આમતો અને અમુક લોકો એમ પણ કેહેતા હતા કે એનાથી કઈ નહી થાય અને એનાથી શું વાતાવરણનો ફરક પડવાનો પરંતુ મેં એને ગીતમાં જઈને સમજ્યું ત્યારે એ લોકો સમજી ગયા અને એ લોકોને સારી રીતે સમજ પણ પડી ગઈ છે અને એ લોકો સભાન છે અને એ લોકો હેલમે જોવા જઈએ તો કચરો હંમેશા કચરાબેટીમાં નાખવા રહ્યા છે અને એ લોકો વૃક્ષારોપણ પણ કરતા જોવા મળે છે એટલે અમને તો સારું એવું ગમ્યું છે ને એ લોકોને પણ ગમે છે કારણ કે ગંદકી કરવાથી ચારે બાજુ જે દુર્ગંધ પણ ફેલાય છે એની જગ્યા પર આપડે જે ફૂલ છોડ ને રોપી શું ચારે બાજુ આપણને વાતાવરણ પણ સારું એવું જોવા મળશે અને નેચર પણ સારું એવું જોવા મળશે અને આપણા જે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં ત્યાંનું વાતાવરણ હોય છે તે પણ એકદમ નેચરલી થઈ જશે એટલે આપણે પ્રદૂષણ તોછું જ કર્યું છે અને જે હાલમાં જે અમારે ત્યાં જે બરફ પડવાની સંભાવના શક્યતા છે તેમાં પણ આ પ્રદુષણને લીધે થવાનું છે એવું લાગી રહ્યું છે કારણ કે અમારા બાજુ કોઈ પણ વર્ષમાં જોવા જઈએ તો બરફને એવો પડ્યો નથી પરંતુ હાલમાં આ જે વાતાવરણમાં ચેન્જીસ થઈ રહલો છે તેના કારણે બરફ પડવાની પણ સંભાવના થઈ ગઈ છે અને હવે તો શું છે કે ઉનાળાની ઋતુ આવવાની છે તો ઉનાળાની ઋતુ ઋતુ માટે પણ ચેતવી રહ્યા છે કે આ વખતે જે દર વર્ષે જેટલું ગરમી પડતું હતું તેના કરતાં ખુબ જ વધારે પડવાની છે એમ જોવા જઈએ તો અમારી બાજુ દર વર્ષે પાંત્રીસ થી છત્રીસ સેલ્સિયસ સુધી તાપમાન રહે છે પરંતુ આ વર્ષે તો ડાયરેક્ટ બેતા લીસ થી તેતાલીસ સેલ્સિયસ તાપમાન થઈ જશે એવું મને લાગી રહ્યું છે અને હાલમાં શું છે ઠંડીની ઋતુ ચાલી રહી છે તો ઘણા બધા લોકો બીમાર પણ પડ્યા છે જેમ કે ઘણા બધા લોકોને શરદી અને તાવ આવી રહ્યો છે અને કેટલાક મચ્છરો ના લીધે પણ અમને બીમારી થઈ રહી છે એટલે જેમ બને એમ આપણે પ્રદુષણ તો ઘટાડવું જોઈએ અને ઠંડીની ઋટુમાં એમ તો સારી છે પરંતુ અમે જ્યાં રહીએ ત્યાં ખુબ જ વધારે પ્રમાણમાં ઠંડી થઈ રહી છે એટલે એટલી બધી ઠંડી નહીં પડ જોઈએ તમારી બાજુ શું છે ઠંડીનું પ્રમાણ તો હશે જ પણ આ વાતાવરણમાં જે ચેન્જીસ થયલા છે તો તમને ક જાણવા મળ્યું છે કે તમારી બાજુ જે આવનાર જે ગરમી છે ઉનાળાની ઋતુ છે તો તેમાં તાપમાન કેટલું રહેશે તેના વિશે તમે જણાવી શકો છો?
હા ભાઈ કારણ કે હવે તો આપણેે જે મોબાઈલ યુઝ કરીએ તેમાં તમે જાણો છો કે બધા સોશિયલ મીડિયા પર આપણને સમાચાર કે અન્ય પ્રકારના કોઈ આગાહી કરે તો આપણને ખબર પડી જ જાય છે અને મોસ્ટલી એમ તો જે આપડા ગુજરાતના અંબાલાલ છે તે તો મોસ્ટલી તમે જાણો છો કે આપ જે પણ આગાહી આપે છે તેમ તો પડે છે પરંતુ અમુક આ વખતે જ એક નિષ્ફળ જાયને બધા લાગી રહ છે કારણ કે આ વખતે ગરમીનું પ્રમાણ ખુબ વધવાનું એવું બધા કેતા હતા અને તમે જાણો છો કે ગરમીનું પ્રમાણ વધશે તો પછી આપડે બપોરના તો એટલી બધી લૂ લાગે છે પહેલા તો આપણને લાગતી હતી પરંતુ હવે તો બેતાલીસ સેલ્સિયસ ચુમ્માલીસ સેલ્સિયસ એવું બધું આગળી જવાનું એ બધા કહેતા છે તો હવે શું થશે એમ અને ગરમીમાં તો આપણે તો તમે જાણો છો કે ઘણા બધા પ્રકારના ફ્રૂટ આ રીતે આપણે ખાવું જ જોઈએ ને જેટલું વધારે લિક્વિડ થઈશું તેટલું આપણા શરીર માટે સારું છે અને ગરમીમાં તો આપણે બપરે પણ કામ ન નથી કરી શકતા પહેલાં તો આપણે પહેલાં કરતા કારણ કે આપણા ગામડામાં તમે જાણો છો કે પહેલાં એટલી બધી પાંત્રીસ સેલ્સિયસ બત્રીસ સેલ્સિયસ એટલી બધી ગરમી રહેતી હતી પરંતુ આપણે ચાલીસથી માનીને બેતાલીસ સેલ્સિયસ જોવાનો ભય રહેવાનો કહેતા છે તો આપણે ત્યારે શું કરશું એમ એટલે આપણે એ વિચારવું જોઈએ કે આપણે વધારે આ ગરમીનું વધારનું કારણ ઠંડીમાં આવું વરસાદ પડી જવાનો ઘટી જવાની ઠંડી એનું કારણ મોસ્ટલી પ્રદુષણ જ છે એમ કારણ કે પ્રદુષણ આપણે જેટલું વધારે કરશું તેટલું આપણને આ બધું ચેન્જીસ જોવા મળશે એટલે આપણે એ વિચારવું જોઈએ કે આપણા જે નાના બાળકો છે આવનારા યુવા પેઢી છે તે લોકોને સમજાવવું જોઈએ આ કેમ્પ યોજાવો જોઈએ આપણા ગામડામાં પણ કહેવા જોઈએ અને જે આપણા ગામના વડા સરપંચશ્રીએ પણ ઘરે ઘરે જવું જોઈએ અને ઘરે ઘરે એું પ્રોત્સાહન આપવું જોઈએ બરાા ગામના પરિવારને ગામના સદસ્યોને કે તમે આવો ગમાં ત્યાં કોઈ પ્રદુશણ નહીં કરો. આજુબાજુ તમારી જગ્યા હો ત્યાં સાફ સફાઈ બનાવી રાખો અને પ્લાસ્ટિક જોવા કચરોના યોગ્ય રીતે નિકાલ કરો કારણ કે પ્લાસ્ટિક તમે જાણો છો પ્લાસ્ટિક એ પેલું પેલું નિગન ન થાય એમ પટન નહી થાય જેથી કરીને એને ખુબ જમીનમાં આપા રાખી કેટલા વર્ષો સુધી એવું જ રહે છે એનું પલું થાય જ નહી દહન થાય જ નહી એટલે એ આખુ પર્યાવરણને ખૂબ અસર કરે છે અને એને લીધને પછી જમીનને પણ અસર થાય છે અને જમીનની ફળજા ઘટે છે એમ એટલે આપણેે એ વિચારવું જોઈએ કે આપણે આવું બધું પરિસ્થિતિઓનો સામનો નહીં આવવો જોઈએ એ માટે આપણે હમણાંથી પ્રદુષણ કરું અટકાવવું જોઈએ કારણ કે આપણે હમણાંથી આવું બધું ગમે ત્યાં ગમે ત્યાં કચરો નાખશું ગમે ત્યાં પ્રદુષણ ફેલાવશું ગમે ત્યાં પાણી નાખીને ગમે ત્યાં પાણીનો બગાડ કરશું તો પછી આગળ જતા આવના રી પેઢી શું શીખશે અને એવું જ પછી કરશે તો પછી આપણા દેશનું કઈ થશે જ નહી એટલે કે આપણા દેશને આગળ માટે આપણેે આવવું બધું જરૂરી છે કારણ કે આપડે દેશમાં બધા ઘણા બધા એવા ના તેમ તો ગંદકી એટલે કે જે સાફ સફાઈ પ્રત્યે આમ ખુબ કામ કરે છે અને ખુબ મહેનત પણ જાગૃત પણ છે પરંતુ અમુક આપણા દેશના એવા નાગરિક પણ અને અમુક એ લોકો મગજ શક્તિ અલગ હોય કે એું ગમે ત્યાં કચરો ફેંકી ને એ લોકોને એવું જ કરો ગમે છે એટલે એ લોકોને સમજાવવું જોઈએ કે એવું નહી કરો અને યોગ્ય રીતે તમે કામ કરો કારણ કે તમે હમણાં જ આવું બધું કરશો તો પછી તમને પણ તકલીફ થવાની જ છે અને આવનારી જે પેઢી હતી એને પણ તલીફ થવાની જ છે કારણ કે જે ર ઝેરી વાયુ તમે જાણો છો કે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ એવા ઘણા બધા ઝેરી વાયુ એ સિગરેટ છે બધા આલ્કોહોલ છે એવું બધ ઘણું બધ આવા વ્યસનોથી આપણને આવ જોવા મળી જાય છે એટલે કે જેટલું આપણે ઓક્સિજનનુંું પ્રમાણ વધારે રહેશે વાતાવરણ તેટલું આપ શરીર માટે સારું છે ભાઈ બાકી તો તમારા ગામડામાં શું ચાલી રહ્યું છે હમણાં બધા લોકો આ તમારા ગામમાં તો બધા કેમ્પ ન યોજાય છે કે પછી નહી યોજાી સ્વચછતા પ્રત્યે
હા એમ જોવા જઈએ તો હાલ માટે અમાર બાજુ લોકો કેમ્પને યોજતા જ હોય છે અને અમે પણ યોજએ છીએ અને અમે પણ ભાગ લઈએ છેએ ખાસ કરીને હમણાં જ હમણાં જ એકવીસ જૂન ગઈ ત્યારે અમાર બાજુ પણ આ જે વૃક્ષારોપણ ના કાર્યક્રમો હતા તે કરવામાં આવ્યા હત કારણ કે વૃક્ષારોપણ કરવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે તે હવે લોકો પણ સભન થયા છે અને અમે તો ગામડામાં રહીએ છએ તો પણ આટલો ટાપ લાગે છે તો આવનારામાં અમાર બાજુ પણ કંપનીઓ સ્થપે છે અને જે વિકસિત થઈ રહ્યો છે તેના કારણે જે આધુનિકતા આવી રહી છે તો અમારે એટલો બધો ગરમી સહન કરવી પડ છે એટલે અમે હમણાંથી જ સભાન થઈ ગયા છે અને જ્યાં પણ અમને ખાલી એવી જગ્યા દેખાય ત્યાં અ વૃક્ષો આવી રહ્યા છે અને અમારે ત્યાં સુંદર મજાનો ગ્રાઉન્ડ પણ છે ત્યાં શું છે કે અમે ફિટનેસ માટે અમારે પણ ફિટનેસ માટે તૈયાર રહેવું પડે છે કારણ કે આવનારી જે મુસીબતો હમણા ભયંકર રોગ આવી ગયો કોરોના કરીને તો એવા વાયરસ જો આવ્યા તો આપડું શરીર એના સામે લડવા માટે સક્ષમ રહે તે માટે અમે દોડવા માટે પણ જઈએ છીએ ત્યાં જને કસરત પણ કરીએ છીએ અને ત્યાં શું છે કે અમારી ઉંમરના તો આવે જ છે લોકો અને ખાસ કરીને જોવા જઈએ તો હોય તો વડીલો પણ આવે છે દડવા માટે નાના બાળકો પણ આવે છે અને બધા માટે જરૂરી પણ છે અને એ લોકોને એટલું બધું કંટાળાજનક પણ નથી લાગતું કારણ કે અમને ખુબ જ મજા આવી જાય છે અમે કસરત કરીને પછી ત્યાં નારિયે પાણી વાળા સ્ટોલ પણ છે તો બધા નારિયળ પાણી પણ પીએી એટલે અમારી ફિટનેસ સારી એવી થઈ ગઈ છે અને અમને જે નાની નાની બીમારી હતી શરડી તાવ માટું દુખ્યાવ એ એ બીમારીઓથી પણ અમે દૂર થઈ ગયા છે અમને એ બધી નોર્મલી બીમારીઓ થતી નથી અમે અમારું શરીર એટલુંધ કેપેબલ થઈ ગયું છે કે એ બધા વાયરસોથી અમારું શરીર લડી શકે અને કસરત કરવાનો તો ખુબ જ મજા આવે છે કારણ કે સવારની પણમાં અમે ડરતા ડરતા જાય છીએ એટલે એકદમ દૂર ઉપર જેવું ગ્રાઉન્ડ છે એટલે ત્યાંથી અમને ખુબ જ સુંદરમય નજારો પણ જોવા મળે છે અને જે સૂર્યની કિરણો હોય છે તે પણ ઠંડીની ઋતુ માટે શરીર પડે તો ખુબ જ સારું એવું ગણાય છે અને નાના બાળકો પણ હાલ માટે ઉપર દોડવા માટે આવે છે અને અમારે ત્રણસો થી ચારસો જેટલા પગથિયા જેવા હોય છે એમ તો રસ્તો છે પરંતુ અંદાજ કરીએ તો ત્રણસો થી ચારસો પગથિયા થાય છેાય તેટલા ઉપર જઈને અ ક કરીએ છીએ એટલે અમારું શરીર એમ તો ખૂબ જ મજબૂત છે અને અમે ખાવામાં પણ પૌષ્ટિક આહાર લઈએ છીએ કારણ કે લોકો શું છે કે હાલમાં આપણા દેશમાં તો ગમે ત્યાં હો તો કશે પણ બહાર જાય ત્યાં ચાઇનીઝને એવું મળતું હોય છે પરંતુ એ શરીર માટે ખૂબ જ હાનિકારક છે ભલે એ બે થી ત્રણ મિનિટમાં તૈયાર થઈ જાય છે જમવાનું પરંતુ શરીર માટે ખુબ જ હાનિકારક હોય છે તેમાંથી જરાક પણ પૌષ્ટિક આહાર હોતો નથી એટલે આપણેે એ ટાળવો જોઈએ અને આજના બાળકોને શું હોય છે કે એ લોકોને એવું હોય છે કે આ ચાઇનીઝનો આપણા જે વડીલ હોય છે તે ખાલી જણાવ્યા કરે છે એનાથી કઈ થતું નથી પરંતુ આવનારા જય્યારે જેમ તેમમ એ લોકો ની ઉંમર વટશે તેમ તેમ એ લોકોને પણ ખબર પડતી રહે છે કે આ જે ચાઇનીઝ છે એ શરીર માટે કેટલું હાનિકારક છે એટલે આપડણે એ બધું ખાવાનું ટાળવું જોઈએ અને હાલ માટે જે ઋતુઓ આપણા બાજુ જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે તેના પ્રત્યે સબાન રહેવું જોઈએ તમાર શું કેવું તમે આ ચાઇનીઝને હ ખાવ છો કે તમે આ ખાવાનું ટાળી દીધું છે
ના એમ તો ચાઇનીઝને આપણેે તમે કીધું કે ખાવું જ જોઈ જ નહીિ કારણ કે ચાઇનીઝ જે ફાસ્ટ ફૂડ છે તે તો ખૂબ આપણા શરીર માટે ખરાબ છે પરંતુ હું મંથમાં કોઈ વાર એક વાર ખાવા જાઉં પરંતુ રોજ રોજ ડેલી લેલી કેમ કે બધા આજકાલ યુવા બહેનેુબ ગમે છે પીઝા બર્ગર મંચુરિયન નુડલ્સ એવું બધું ખૂબ ખાય છે અને રોજના જ એ લોકો આવું ખાતા હોય પછી એ લોકોનું શરીર આખું પેલું થઈ જાય છે એટલે કે ભાઈ એ લોકોને તિહ રસન બૈયા ગેસ જેવી બીમારી એ લોકોને થઈ જાય છેમ એટલે કે એ લોકો એવું નહી કરવું જોઈએનેું બહારનું ખાવાનું ટાવું જ જોઈએ કારણ કે બહારનું ખ ખાવાથી એ લોકો ના શરીરમાં અમને તો નહી ખબર પડશે શું થશે આગળ એ લોકોને ખબર પડશે કે એ લોકોને આવું ખાવાથી આવું થયે એટલે કે હમણાથી એ લોકો પ્રિપેર કરવું જોઈએને આવું ખવાનું ટાળવું જોઈએ સારું ભ માે આપણે પાછા ઘણા દેશમાં ઘણી બધી આર્થિક પરિસ્થિતિ કે પછી કુદરતી પરિસ્થિતિ આવવાની છે તેના વિ વાતચીત કરીશું
હા ચાલો મળશુ ત્યારે વાત કરીશ
હા